હાલો.
તો
હલોો.
હા આવ્યો અવાજ.
હલો હા હવે આવ્યો.
હ હા આવ ભાઈ છે અનીતાબેન શું કરતા હતાા..
હા હા આવ્યો આવ્યો...
હલો હા બોલો બસ મજામાં તમે કેમ છો.
બસ છો મજામાં.
હમ બરાબર જમી લીધું કે બાકી
હવ જમી લીધું જો આપડે તો કેટલા નસીબદાર છે કે આપણને આટલું જમવાનું પણ મળે છે એમ સવાર સાંજ તો એજ પ્રાર્થના કરીએ કે આપણને ત્રણ ટાઈમ નું જમવાનું મળે છે. છે શાંતિથી રેવાનું મળે છે.
બરાબર સાચી વાત એ તો બહુ જ તમારી સો ટકા ની સાચી વાત કેમ કે આ બધું દેખાણ તો જ દેખાય છે.
હા ઘણા લોકોને તો બે ટાઈમ ન જમવાનું શું એક ટાઈમ નું પણ નથી મળતું અને રહેેવા માટે તો છત પણ નથી મળતી.
નથી હોતી સાચી વાત છે.
હ જીવન જરૂરિયાત ની વસ્તુ રોટી કપડા અને મકાન તો મળતું જ નથી.
હમ અને એ બધું મેં તો ગુજરાતની બહાર બીજા રાજ્યોમાં વધારે જોયું છે. ગુજરાત માં તો તોય ઓ છું પણ આંધ્રપ્રદેશ ને એ બધું બહુ બધું જોવા મળે બજુ મહારાષ્ટ્ર ને તહીં આગર બહુ લોકો ને તંગી પડે આપડણે તો ઠીક છે કે આપણે અમુક વાર એવું વિચારે કે જો ને આપડું જીવન આવું પણ જયારે બીજા લોકો જોતા હોય ને બિચારા ફૂટપાટ પર સુ સુઈ રેવું પડે છે અને ખાવાનું પણ કેવું કે કઈક કામ કરે કંઈક આવું છૂટક તારે ખાવાનું મળતું હોય છે. થાય છે પ્રોબ્લેમ
હા એ તો છે જ ને અને લોકોને ઠંડી વરસાદ ગમે તે હોય તો પણ કેવી રીતે રસ્તા પર રેવું પડે એટલે આપડે અત્યારે દેશ અડધી અડધા ઉપર એવી રીતે ગરીબી હોય છે એમ કેવા જઈએ ને તો
બરાબર સાચી વાત છે
કારણ તો ભ્રષ્ટાચાર જ આવે
હમ બહું જગ્યા એ ભ્રષ્ટાચાર જાય જોવા હવે આજે જ હું હા બોલો
કારણ કે જે આપણા વડાપ્રધાન હોય તો આપણા માટે ઘણું બધું કરતા હોય પણ વચ્ચેના જે લોકો હોય એ લોકો પૈસા લઈ લે ને એવું બધું કરે એટલે એમાંથી ભ્ર્ટ ભ્રષ્ટાચાર થી જ ગરીબી વધારે થતી હોય એમ
આજ સવારનું જ ઉદાહરણ છે ને બોલો અહી આપડે પેલા ગામના ભંડાર નહી ચાલતા બધે આપે છે સરકાર તરફથી એમ જ એવું જ છે કે આવું બિચારા ગરીબ લોકો લાઈનમાં ઉભા રે ને આવી રીતના પૈસા વાળા હોય તો હવે અમુક લોકો જેમ જરૂર હોય એ તો બિચારા લાઈનમાંભર લેતા જ ત પણ જે ના જરૂર હોય એ લે અને પછી બીજી દુકાન વેચી દે કે એવું કરે ને તો ભંડાર વાળા જેવું કરે પછી કે પૈસા સરકાર વધારા આ લોકો નહીથી ઓછું સપ્લાય કરતા હતા બોલો એવું માર આખે જોયું એટલે ભ્રષ્ટાચાર જ કેવાય ને
હા એ તો છે જ ને એટલે આપડે સર સરકાર નો વાક કાઢીએ પણ એમાં સરકાર નો વાક ના હોય વચ્ચેના જે લોકો હોય એમને
એજ જોવા અત્યારે તો અતાર સ્કૂલો બધું ખુલ્યું કોલેજ આવું આવું જેના છ છોકરાના સારા ટકા ને એવું હોય તો સારું પણ અમુક લોકોની પાછી જીદ હોય કે ના આ એટલે આજ કોલેજમાં તો એ લોકો પાછા એમનું કમિશન ખ ને એવું કે કે ભાઈ આટલું ડોનેશન આપશો તો તમારી સીટ પાકી એમ. એટલે પછી જે છોકરોને મળતી હોય એના ટકાવારી પ્રમાણ સીટ તો હોય એની સીટ જાય આવા લોકો ના લીધે.
હા એજ તો, એટલે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર જ વધારે લાગે છે પછી કમા નું હોય કે ભણવાનું હોય, કે પછી હોસ્પિટલ હોય હોસ્પિટલમાં પણ એવું થાય છે.
હમ્મ હમ્મ હમ હમ્મ હમ્મ.
ગળ તો માણસ જતું નથી. એટલે જ અને પૈસા અતાર તો કેવો ટાઈમ આવી ગયો છે પૈસા માટે ભગવાન ને પણ વિચરતા છે બોલો
હમ્મ.
દર્શન કરવા માટે એના પૈસા અલગ હોય, વીઆઈપી પાસ હોય. અ લોકો ધર્મ ને પણ છોડતા નથી.
મેં એવું હમણાં મેં સાંભળ્યું છે આવું એકમાં ફ્રેન્ડ લોકો ગયા તા અહીંયા આગળ કેદારનાથ તો કેવું કે બહુ જ ભીડ હોય અને બળતો પછી બરફને એવું બધું પડતો હોય. તો બહુ જ લાઈન લાગે છે. અહીંયા આગળ. તો જેને સૌથી ભગવાન આગળ જે ભગવાન નું મેન આવે ને મૂર્તિ આગળ લિંગ આગળ જો જેને પૂજા પૂજા કરવી હોય તો પચીસો રૂપિયા ભર તો લાઈન મહિ ઉભી રેવાનુ કશું નહી જઈ પર પર્સન હા પચીસો રૂપિયા ભરવાના. ડરેક જ નંબર આવી જાય તમારો અને દર્શન ફટાફટ થઈ જાય. પૂજા કરાવે બોલો પચીસોમ શું કરાવતા હશે એટલી બધી ભીડમાં.
બોલો શું કેવાય મતલબ
લોકો પચીસો રૂપિયામાં તો કેટલું ગરીબ હુ લોકોન તો પાચ છ દિવસ નું એમનું જમવાનું આ જાય બધું કરી. એેનુ નેનુ પણ ખાવાય બનાવે કેમ કે આ જે દસ દસ પંદર પંદર વીસ વીસ રૂપિયા તેલ લાઈન ખાતા હોય એમને પચીસો કેટલા બધા વધાર લાગે હે. તો અને કેટલાય જણનું લાઈટ બીલ ભરાઈ જાય. જે
હા એ પણ છે અને પૈસાદાર લોકો તો કેવું કરે એ ઘર ગરીબો ના જ લોકો પૈસા લે અને પછી દાન કરવાનું નોટંકી કરે. કે ના અમે દાન કરીએ છીએ ના બધું કરીએ છીએ પણ હોય તો કોઈ ના જ હક નો.
સાચી વાત છે. હારી વાત છે પણ જોઈએ કે હ એ બધા માણસો એવા નહી હોતા. અને જો એમ જોઈએ તો આપડા ગુજરાત માંતો અતાર લોકો કેટલું રીસોમા બતાવે બધા દાન કરે આ તે લોકો ગરીબ લોકો હોય એમને પાછું અઠવાડિયે અઠવાડિયે કઈક પ્રોવાઈડ કરે. ખાવાનું કે કશીક વસ્તુઓ વેચે કેવું એટલે એ બધા આ બાજુ મને તો ગુજરાત માં વધારે બધા દયાળુ હોય એવું જોવા લાગે છે એવું ખબર નહી રીલ્સો પરથી. લાગે છે અને એવું આણંદમાં મેં એક એકાદ બે જગ્યા કે એવું જોયું છે કે એવું ચાલતું હોય પછી એક જગ્યાએ એક મેડમ‌ ને એ બધા ના ફૂટપાટ પર ને બધા છોકરા રહેતા ને એમને ફ્રી માં ભણતર ફ્રી માં ભણવાનું વાલે કોઈ ફી નહી કશું નહી હ હસતા ટાઈમથી એવી હા એવી સેવા આપે છે હું તો બહુ એ છોકરા અત્યારે ખસતા બધા ન ના હતા બાર મંદિરથી એવી રીતના મેં જોયું તું એ મેડમ સતત એક જગ્યાએ ભણાવે અત્યારે છોકરાય બહુ મોટા થયા કે છઠ્ઠા સાતવામા આઈ ગયા બોલો.
મીડિયા વાળાને બધા ઉતારવા પણ આવેલા. તાજ જોયેલાને અમારા બાજુ પેલું. અહીં આગડી મહીપત સિંહ નું મિહીપત ફાઉન્ડેશન એમને કેટ એટલું બધું પેલા તો ખાલી ઘરડા લોકોનું જ ખોલ્યું અતાર તો અને એમને ફૂલ ખાવાનું સારી રીતના એમના ઘેર એમના છોકરાઓ નહીં લાગતા હોય એટલી એ સેવા પૂરી પાડે છે, અને પાછું કે બધા છોકરા અતાર હોસ્ટેલ અત્યારે ખુલી ફ્રી માં રહેવાનું કે જે આગે થી ભણવા આવતા હોય, ન કોઈ વ્યવસ્થ ના હોય. એવા કરવાની તો તે ફ્રીમાં બોલો કેવી સેવાઓ આપે.
સારું ને એવું તો
હમ્મ, એટલે આમ કે હગ કે ભાઈ સો ટકાથી હવે પાચ દસ ટકા તો છે જ જે કે આપણા દેશનું સારું ઈચ્છતા હોય ને હિત ઈચ્છતા હોય એવું.
હા એટલે પચાસ પચાસ ટકા તો છે જે એમ પણ આપણેે સી ટી જોવા જઈએ તો આપણને દયા આઈ જાય એવી સ્થિતિ થઈ જાય, એટલે આપણને શું વિચારવા પણ મજબૂર કરી તે તયા તો સ્થિતિ તો જો કેવી ચાલે છે. પૈસાદાર પૈસાદાર થતા જાય અને ગરીબ વધારે
ગરીબ થતા જાય. હમ્મ.
અને એમાં મારો તો મધ્યમ વર્ગ નો જ આવે.
મધ્યમ વર્ગ નો જ મરો આવે અને લોકો એ પાછી એવા હ કે મને તો એવું લાગ્યું કે કળિયુગમાં એવું જ છે કે ભાઈ પૈસો પૈસા ને ખેંચે એમ કે જે ભાઈ પૈસા વાળું હોય ભલે ને ખોટા કામ કર્યા હોય કે બે નંબર નું કામ કરતા હોય કે સાચી એની નીચે પણ જે પૈસારો બને એટલે લોકો એને ખોટું કામ કરે તો એ માન સમાન તો એને ચાલે પેલો હા ચો માણસ બિચારો ગરીબ હોય, તો એની કોઈ ગણતરી જ નહી. એવું છે છે ને હોય ને સાચો હોય એટલે એવું જ કે દુનિયામાં એવું. થઈ ગયું છે આ કળિયુગમાં તો ખાસ પહેલા જેવું રહ્યું જ નહીં અત્યાર તો બ ધારે એવું થઇ ગયું કે ભાઈ પૈસાનું જ મહત્વ છે, ને બધા એવું કે કે પૈસા તો આજ છે ને કાલ નહી પણ એવું છે એક બાજુ કે પૈસા વગર પણ કશું નહીં જી વન
એજ ને એટલે અત્યારના લોકો બધા પૈસા પાછળ જ ભાગે એમ
હમ એવું
એટલે એમાં લાલચમાં લાલચમાં કોઈનો ખરાબ કરતા પણ વિચાર ના
ના કરે હાચી વાત છે, આ બધું બે નંબર નું અતાર જોવા ને કેટલું બધું ચાલુ થઈ ગયું છે, મને તો એવું જ લાગે કે આ લોકો બધા રાતો રાત પૈસા વાળા બને ને એ તો સો ટકા એવું જ હોય કે બે નંબરનું જ બધું કરી કરી થાય એમ પણ જોજે એવા પૈસા બોવ ટકે નય મહેનત ના પૈસા હોય ને એ જ વધારે આગળ આવે ને એજ કામ ના વધા
હા એ જ ને એવા પૈસા પછી ખોટા પછી દવાખાનામાં નેવા બ
જાય સાચી વાત છે. હ આ પોલીસ સ્ટેશનમાંય જોવો પોલીસ સ્ટેશન માં કેટલો બધો ભ્રષ્ટાચાર ત રાજકારણમાં કેટલું બધું
કોઈ ફિલ્ડ બાકી નથી કે કસામા ના
હમ્મ, આવું પોલીસ સ્ટેશન માં ખાલી ન કેસ તો એ પાંચ હજાર વગર તો એ પાછા લખે લખે નહી એફા એસા આઈ આર ફાડે એ બધું કમ્પ્લેટ થઈ જાય તો એની છાનબીન કશી કરવી હોય તો એ પાછા આપડે પૈસા ખ વડાવવા પડે તારે એ લોકો કોમ કરે જણ આપણા લીધે. આપણા લીધે જ કરે છે પણ એમને ભાઈ સરકાર એવી રીતના પૈસા નહીં આવતી ત એક એમની જવાબદારી કેહેવાય ને કે આપડે ભાઈ સ્વૈચ્છિક રીતે કામ કરવું જોઈએ એમ
હા, એ તો વિચારે જ
હમ્મ. બધે એવુંજ થઈ ગયું છે ભાઈ અત્યારે તો પૈસા કરો આગળ, બતાવો તો તમાર કોમ થઈ જાય છેય પછી એ ખોટું હોય ને તોય એવું એટલે આવ બધા નય, એટલે પેલા જેવું જે અત્યારે માણસ જીવવા માંગે રાજા હરશ્ચંદ્રની જેમ કે ભાઈ ના હું તો સાચો જ છું અને સચ્ચાઈ થી જ હેડીશ, એ સાચી વાત એનું ઉપજાય એ ભગવાન એનું ફળા લે એ ભગવાન ના હાથમાં છે પણ બા કી તો અત્યારે લોકો ખોટું બોલે ને એની વધારે જીત થતી હોય એવું મને તો લાગે સે.
સાચી વાત છે, એવું પણ થઈ શકે છે.
સાચી વાત એટલે, પણ શું કરીએ ચાલયા કરે બધું આપ આપડા હાથમાં તો છે નઈ, પણ કેવું કે આપડે હારા રસ્તે હેડવાનું જો આપડે આપડું હારું કરવું હોય બધું, તો કોઈ નું ખોટું નય કરવાનું અને હારી રીતના હેડવાનું હું તો એવુંજ કહું કે ભાઈ કોઈક એવું કરતું હોય ને આપડું અગત્યનું વ્યક્તિ હોય તો જ સમજાવે, બાકી અત્યારે બધાના બુધ દ્વિ હોય પણ કે મતલબ કે હા, કે કોઈને કશું કહીએ તો એ પાછ ખોટું લઈન બેહી જાયને ખોટા સંબંધ બગડે એન કરતા, હું તો એટલુંજ માનું કે કોઈને વધારાની સલાહની આપ ની એમ. હમ્મ, આપડે હેડવાનું અને જેમ કે આપણને લાગે બહુ ગરીબી હોય આપડા ફેમિલી મેમ્બર કેવુ, આપડો મિત્ર કદાચ બોવ જ હારુ બ બનતું હોય, તો કહી હકાય બાકી તો કોઈને એવું પ થી આપડી સલાહ બો આલ આલ કરે ને, તો એવું જ લાગે કે આતો એલફેલ બોલ્યા કરશે, એમાં શું.
હા અને આપણને એવું લાગે કે ના આમની હેલ્પ કરવા જેવી છે, તો પછી આપડા થી બનતું તો કરવુંજ પડે, કારણકે ભગવાને આપણને આપ્યું હોય, તો થોડું પુણ્ય કરીશું તો
એ એ આપડી પ્રામાં, એ આપડા સંસ્કારો કેહેવાય જો આપડે મદદ એમની કરી દઈએ અત્યારે તો બાપા લોકોને પૈસા આપીએ તોય એવું જ થાય, પેલા લેવાના હોય ને ત્યારે બધું હારું લાગે પછી આપડે પાછા માંગીએ તો સંબંધ તૂટે એવી છે. પણ શું કરીએ આપડે, આપડું મન એવું કે આપડે બધાની વાતોમાંય જઈએ, પણ હામે વાળા લોકો એવા હોય તો શું કરવાનું
હા, બરાબર છે. સારું સારું આપડે આવું તો
હા, એજ ને બધું ચાલ્યા કરે, તો શું કરવાનું પણ આ એક વસ્તુ હારી લાગે કે આપડ જો એકીબીજ ફ્રેન્ડ, એટલે એક બીજા જોડે વાતચીત કરીએ થોડુંક, કે તમારા વિચારો મને જાણવા મળે ને મારા મનને એટલે થોડુંક સારું લાગે એમ હોવ, હોવ, હારું કર્યું તમે ફોન કર્યો કરતા રેહજો, હું એ તમને કરીશ, મને ટાઈમ મળશે બરાબર, ઓકે, હા, હા, જય શ્રી કૃષ્ણ! હા. હા.